હા કેમ છો? હા મજામાં તમે કેમ છો?
હા હું પણ મજામાં છ.
શું કરતા હતા?
અ કઈ નહી જો અત્યારે બસ આ છોકરાઓને સ્કૂલે મોકલ્યા અને હવે હું એવું વિચારું છું કે આપણે અ આપણા શરીર માટે ઊંઘ કેટલી જરૂરી છે. છે એના વિશે આપડે થોડી ચર્ચા કરી લઈએ.
હાચી વાત હ ઊંઘ તો બાપા લેવું જરૂરી જ છે. ભલે અડધો કલાક કલાક લેવું તો આપણા શરીર માટે સારું કહેવાય.
સાચી વાત ને આખા દિવસને જે થાક લાગ્યો હોય તો રા ના રાતના એ આ સાત થી આઠ કલાક આપણે સુવું જરૂરી છે.
હાચી વાત હ. ને આપણે બપોરે બી એક કલાક જોઈએ ને તો આપણ સારી શરીર ઊભા થાય ને પછી તો આપણું શરીર. તંતુરિત સ્વાસ્થિક શરીર થાય આપણો
ઊઘ ના લે ને. તો માથો દુખાય આંખ દુખાય પૂરું શરીર દુખાય શરીર ભારી થઈ જાય. તાવ જેવું થઈ જાય.
સાચી વાત છે તો અત્યારે એવું જ થઈ ગયું છે કે છે ને બધા બધા અ મોબાઈલમાં મોબાઈલમાં એટલા મશગૂલ થઈ ગયા. છે સોશિયલ મીડિયામાં અને મોબાઈલમાં કે રાતે બેઠા બેઠા બસ મોબાઈલ જ જોયા રાખે એના લીધે પછી એને અ પૂરતી ઊંઘ નથી મળતી સવારે ઉઠી ને સ્કૂલે જવું જ પડે છે. એ જવું પડે છે એટલે એને પૂરતી ઊંઘ નથી મળતી એટલે પૂરતી ઊંઘ લેવી ખુબ જ જરૂરી છે નહીતર આપણે જો આપણે પૂરતી ઊંઘ ન લઈ એ તો આપણું આપડી આપડી માનસિક રીતે આપણને પ્રોબ્લેમ થાય છે અને આપણે ચીડિયા આવી જાય છે સતત આપને થાક જ લાગ્યા રાખે જેમ કે સવારે આપડે ઉઠવામાં એટલો કંટાળો આવે છે ને આંખોમાં બળ થાય છે આ બધું અ પૂરતી ઊંઘ ન લઈએ એના લીધે થાય છે.
સાચી વાત કેમ કે બધાને જોડે મોબાઈલ છે હવે ઘરનું કામ પટાય ને બધું બહારનું બી કામ પટાય ને બધા મોબાઈલ જોવે તો શું કરે કે છેેડો કે હવે અડધો કલાક આપણે મોબાઈલ જોઈએ. લ મોબાઈલ જોવા મળે ને તો બધ બે બે કલાક જતી ર ખબર ના પડીને
સાચી વાત છે અત્યારે કેવું છે કે તમે દસ જણા બેઠા હોય ને તેમાંથી આઠ જણાની હાથમાં મોબાઈલ
મોબાઈલ છ હાચી વાત હે ને મોબાઈલ જોતા હોય તો જોવા મળે તો પછી બા આપણી ઊંઘ બગડી જાય ઊંઘ ના લઈએ તો આપણે એવું થાય કેમ માથું દુખાય છે? હાથ દુખાય છે? તો એવી ખબર પડે કે આપણા શરીર માટે ઊંઘ લેવું જરૂરી છે આપણે. ગમે ભલે બપોરે બી તમે અડધો કલાક સૂઈએ ને તો આપણું શરીર સારું કહેવાય.
સાચું આપડણે દરરોજ કસરત કરીએ તો આપણને સારી ઊંઘ આવી જાય. કે સુુંતા પેલા આપડે મોબાઈલને ટીવી તો બવ ઓછો આપડે અ ઉપયોગ કરવો જોઈએ તો આપણને પૂરતી ઊંઘ મળી જાય ને તો આપણેે સ્વસ્થ રહીએ છે ને અ શાંત અને સ્વચ્છ વાતાવરણ હોય. તો આપણને વધારે સારું પડે છે, ને તો આપને ઊંઘ જ સારી આવે છે, પછી અત્યારે વાહનોના અવાજ જ રાતના એટલા મોડે સુધી બધા ફરતા હોય છે ને, કેટલા અવાજ આવતા હોય છે ને! ને એમાંય સેઅ, સેહરોમાં તો વધારે જ હેરાન થાય છે, એના લીધે ઊંઘ જલ્દી નથી આવતી, અને ગામડામાં આપડે, આપણને ઊંઘ બરાબર મળી રહે છે.
તો ગામડામ તો સુ છે, કેવુ છે કે બધા માણસ ટાઈમ પર હુઈ જાય ને કામ કરે ને! ને ગામડામ
હં ને ટાઈમ પર ઉઠી જાય, એ લોકો સાત વાગે ખાઈ જ લે છે. ને આપડે ગમે તે એટલું આપને કઇએ ને કે સાત વાગે ખાઈ લેવાણું સાંજે, તો એ નથી ટાઈમ, મોડો થઈ જાય છે ગમે તે રીતે.
હમ મું માડી મારી ઝ વાત કરું છું, મું ગામડામાં જે રહું ને તો પાંચ વાગે મેં રસોઈ બનાવવા મડી જઉં. તો સાત વાગે બધું અમારે ખાઈ કરીને, જમીથઇને ઊભા થઈ જાય. ને આઠ વાગે તો હુઈ જ જવાનું કમ્પલસરી બધાને!
ઓહો સારું કેવાય એમારે
ગામડામ તો અમારે એવું જ છે, અમે ખુદ ગામડાંમાં રઈયે ને તો આઠ વાગે તો ઉઠે ને, તો સવાર તો પાંચ વાગે ટાઈમ પર ઉઠાય. ગમે તેનો ટેનસન આપણે કશું દે ને, એવુ મસ્ત શરીર થાય ને આપણું! કામ કરવાની આપણે બધા ઈચ્છા એજ થાય કે હું કામ કરું છું કે પેલો કરું છું કે
ના, અમે સેહેરોમાં રહીએ, એટલે અમારે કેવું હોય છે કે બધા અમારે સાડા નવે તો રાતે મારા છોકરાઓને હું તો, ગરબા ક્લાસમાં જઈ તો રાત ન અગિયાર વાગે તો હું આવું,
લો મે તો બમ, અમારા જોડે મે રેય હા, અમારા જોડે મે રહે છે એ સુ કહે છે? કે પેલા મેમ તો બોમ્બે જાઉં છું, બાર વાગે અમારા ઘરવાળા આવે, તો બાર વાગે અમે જમીએ. બાપા, બાર વાગે તો, અમારે ગામડામ તો અડધી ઊંઘ પૂરી થાય.
સાચી વાત છે, સારું કેવાય, તો એટલે તમે બધા વધારે તંદુરસ્ત રહીસો અમારા કરતા, ને અમારે પણ એવું છે માર, મારા અ અ જે મારા પતિ છે એ પણ એટલા જ મોડા આવે છે, તો મારેય મોડું જ થઈ જાય જમવામાં ને એમાં.
હા છે ને સવાર મે બી બાર વાગે ફ્રી થઇ જાઇએ, બાર વાગે. ખાય પીને બધા બાર વાગે સુઈ જાય, તે એવું કે કે મારે તો પાંચ વાગે ઉઠેન તો અગિયાર બાર વાગ્યા હુધી બધું કામ પતી જાય.
મારે તો હજી કાંઈ નથી પયતુ!
ના, ના અમાર તો બધું પતી ગ્યું, ગામડામ તો એવું જ છે. હવે એક વાગે હુઈ જવાનું, તઇન વાગે ઉઠવાનું, તૈણ વાગે ઉઠીન છાય પીવાની તમે એક વાગે હુ અ હુઓ? ઊંઘ માટે સૂઈએને તો તૈન વાગે ઉઠ, તો અમારું શરીર કેવું થાય જોવો! કેવું મસ્ત છાય ને શરીર આપણને!
એ સારું કેવાય! નેમાંય જેમ આપણે સારી ઊંઘ લઈએ, એ એનાથી આપણે અ તો છે ને, આપણને વધારે દવાઓ પણ નો પીવી જોઈએ, અ પીવી સકીએ આપણે. હા, ઓછી ખાવી પડે.
કઇ બીમારી આપ જોડે આવે જ નહી ને, ઘણા માણસ નહી કેતા મને ઊંઘ ની આવે, ઊંઘની ગોળી ગળું છું. પેલિયુ ગળું છું, તો તમે ઊંઘ, ઊંઘ તમે ટાઈમ ઉપર સોઓ ને તો તમારે કસુ બીમારી ન આવે.
પણ, તમે હવે અત્યારે કેવું છે ખબર? યોગા કે કસરતેય તમે કરો ને તો પણ તમને ઊંઘ આવવા માંડે. અત્યારે ગોળીઓ એટલી પીવી ન પડે એટલે આપણેે મેડિટેશન કરવું જોઈએ યોગા કરવું જોઈએ જેથી આપડે છે ને પૂરતી ઊંઘ મળી રહી
તો અમારા ગામડામાં શું હું સવાર મે ઊઠ ને ઊભી થાય ને પહેલા એક લોટો ગરમ પાણી પીઓ ગરમ પાણી પી પાંચ વાગે ને પછી થોડી વોકિંગ કરવા જાઉં છું તો આ સાત વાગે આવું એક કલાક હું પેદલ હેરતી જાઉં કોઈ કોઈક જાતને મારી બીમારી જ નહી ને ગમે જેટલા મને કહેતા હોય મારે બી પી છે મારે સુગર છે મારે એવું છે પેલું છે. તો તમે એટલી બધી તમારા શરીર ઉપર તમે કંટ્રોલ કરો ને બધો ટાઈમસે સૂઓ ટાઈમથી ઊઠો ટાઈમ પર ખાવાનું ટાઈમ પર કો તમારા શરીર ઉપર તમે ચોક્કસ તો એક ટાઈમ ઉપર તમે ઊંઘ લેવ ઊંઘ લોઉ ને તમારે કશું બીમારી નહીં આવે તમારા જોડે
વધારે આ ઊંઘ નો દુશ્મન જ મોબાઈલ છે મોબાઈલ લઈને જ બધા બેઠા હોય અત્યારે પી ક્ચર જોવાનુંય સિરીઝો જોવામાં એ બધામાં એટલો ટાઈમ વેસ્ટ કરી નાખે છે ને કે એને પછી ઊંઘ રાતના એક બે વાગી જાય ને ખબર જ નથી પડત અને ત્યાં સુધી મોબાઈલ જ જોયા રાખે ને પછી સુવે ને સવારે તો ઉઠવું જ પડે છોકરાઓને સ્કૂલે મોકલવા માટે
હા અચછી વાત હૈ
એટલે જેમ બને એમ આપડે ઊંઘ વધારે લઈએ તો જ આપડું શરીર સારું રેય
હાચી વાત ઘણા લોકો પિક્ચર જોવા જાય ને આઠ વાગે જાય ને બાર વાગે એક વાગે આવે
હ
ઉબ બાપી તો તમે જ તમે બાર વાગે એક વાગે આવવાને પછી તમે શું કરતા હોો બે વાગે તો ત ઊંઘ આવતી હશે પણ સવારમાં તમે કેટલા મોડા ઉઠા તમે મોડા ઉઠ એ બી નુકસાન છે સવાર ને આપણે વેલું ઉઠ એનાથી આપણે બવ ફાયદો થાય
સાચું છે ને આપડે ઊંઘ ઊંઘ નો આપડે કર્યું હોય સરખી તો આપડે જોય અ વાહન ચલાવીને જતા હોય એકટીીવા લઈને જતા હોય તો આપડણે બરાબર ઊંઘ ન કર્યું હોય તો. પણ આપણું ધ્યાન ભંગ પડી જાય છે આપડણે ચલાવતા ચલાવતા એ આપ આપણને જોકું આવી જાય કે એવું થાય તો એટલે એક્સિડન્ટ આટલો બધા થાય છ.
હાચી વાત હાચી વાત તમારી તમે ઊંઘ પૂરી ના લો પણ તમે બહાર ગાડી લઈને જાઓ તો તમારે કોઈ રાતને જોખું બી આવી જાય એના માટે ઘણા લોકો કોને બધું એવું થાય ને
અને જે આપણેે જો સારી ઊંઘ લ તો આપણે આપણે સવારે ઉઠીએ તો આપણે કેટલું ઉત્સાહથી કામ કરે તમે કેવ એમ સવારે વેલા ઉઠીને તમે તમેરામાં તો ઉત્સાહ હાસ છે જ. અમારે મોડું થઈ જાય છે બાકી સારી સાચી રીતે તો ઊંઘ લેવી જ જોઈએ પણ અત્યારે એટલું ભાગદોડ થઈ ગયું છે ને શહેરોમાં કે છે ને નથી બધું થતું
અમાર જોડે ની જ વાત અમારા બાજુ મે રહે છે ને. અમે તો સાત વાગે ખાઈ પીને બેલી નહી એને આઠ વાગે તૈયારી કરે છે રાંધવાની કે અમે તોરે અમારે ટે પડેલી છે બોમ્બે રહેતા ને અરે ટે પડેલી છે. ત્યાંની ટેવ પડેલી ને તમે આઠ વાગેલા ચોમાસામાં તો કેટલા જીવાત આવે છે.
હમ્મ સાચ
ચોમાસામાં જીવાત બી આવે કરંટ બી જતો રહે એના માટેમે વેલું બનાય ને ખાય ને એુ સારું કહેવાય ટાઈમ પર સોવાનું ને ટાઈમ પર ઉઠવાનું તમારે કોઈ દાડે જાતની તમારી બીમારી આવેજ
હા અને કોઈ પણ આટલી બધી દવાઓ ગળવી જ ન પડે
ગણવી જ ના પડે ગમે છે ને અરે ડાયાબિટીસ છે શુકર છે એવું છે પેલું છે. તો તમે હરેક ચીજનો તમે ટાઈમ રાખશો ને. તો તમારું બધું સારું શરીર માટે તમારે ઘર મે બધું એવું છે, મેં પેલું સવારમે વેલી ઉઠું ટાઈમ પર શું શુ તમારા શોકરાનું, સાસુનું, સસરાનું, બધું ટાઈમ બધા નુ એવુંજ છે. મારા જેમજ કરે બધા.
સારું કે, અમારે તો કેવું છે છોકરાઓને હું મોકલી દઉ પછી અમારા ઘરમાં ઉઠે બધા.
હલો
એટલે મારે એક એક ક એક પેલો મોટો છોકરો છે એ સાત વાગે જાય, તો બીજું સાડા આઠે જાય. એ જાય પછી બીધા ઘર માંથી ઉઠે, પછી એ બધા નું આપડે કરવાનું.
હાચી વાત હે ટાઈમુ
ને આપડે તો ઉઠીજ જઈએ, આપડેતો દોડાદોડી કરતાજ હોઈએ, આપડે થાકીજ જઈએ, પછી
સાચી વાત
ના આપડે આપડું આપ આપડે આપડુ ભવિષ્ય સુધારવું હોય, અને આપડે આપડે આપડા મગજથી શાંત રેવું જોઈએ, એ શાંત રેવું હોય, તો આપડે પૂરતી ઊંઘ લેવી જરૂરી છે, કેવાનો મતલબ એવો છે.
સાચી વાત તમારી ચલો હવે મને બઉુ મસ્ત લાગ્યું છે સમાર સાથે વાત કરવાનું બહુ ગમ્યું છે, એમાં શીખવા બી મળ્યું છે, ને આપણે ઊંઘની. ઊંઘ લઈએ તો કેટલો ફાયદો થાય તો બી આપણે મજા આઈ વાત કરવાની.
સારું ચાલો.
ચલો પછી મલીએ.